હ.
હમ્મ બોલો
કેમ છો બેન મજામાં?
હા મજામાં મજામાં. તમે કેમ છો?
બસ બસ મજામાં. શું ચાલે છે અત્યારે?
બસ કંઈ નહીં. બસ આ જોવે પેલું બધું થોડુંક વાંચતા હતા ને. હવે કામ પતાય એટલે થોડી ચર્ચા કરવી હતી, એટલે તમારો ફોન આયો.
. હા બરાબર છે. અત્યારે તમને ખબર છે કે એજ્યુકેશન લેવલ એ કેટલુ બધું પો ફીસ ચાલે છે. આપડે તો આપણા છોકરાઓને ભણવા ભણાવીને આપડે હોશિયાર કરીયે પણ પોલિટિક્સ એટલું બધું ચાલે છે ને કે એ બચારા ભણીન પણ નિરાશ થઈ જાય છે. તમને ધ્યાન છે ને કે હમણાં નીટની એક્ઝામનું પેપર ફૂ ફૂટી ગયું તો ફરીથી રી નીટ લેવાઈ.
છોકરાઓ બિચારાઓએ કેટલી બધી મહેનત કરી હોય, અને પછી એન્ડ ટાઈમ પર આ બધા પ્રોબ્લેમસ આવી જાય. એ લોકો માનસિક બહુ ડિસ્ટર્બ થઈ જતા હોય છે, કે આખા વર્ષની તૈયારી હોય. અને પછી એમ કેવા મા આવે, તમારે આપી પણ ફરી આપવાનું, ચાલો, જે બિચારા મહેનત કરી ને લોકોને તો એટલો અફસોસ થાય કે આ મંદિર થી એટલું આગા જેવું ફીલ થાય લોકોને કે આખા વર્ષની મહેનત પર પાણી ફરી જશે
ફરે તમે એની પૂત્રો વાત કરો છો, જે પુત્રોને મોટો ડો એ લોકો હતું દસમા માં થી પછી ડીસાઈડ કરી દે ભઈ ડોક્ટર બનવું છે, ને દસમા પછી સારી કોઈ ઇન્સ્ટિટયૂટ માં ટીચિંગમાં કોચિંગ કરે છે, એ કોચિંગ નું ઊંચી ઊંચી ફી આપે છે, એ ફી તો ખાલી ભળવાની જ આપે છે એ સાથે રહેવાની ખાવા-પીવા કેટલો ખર્ચો થાય છે, તમે નહીં માનો. બાળકો માટે પેરેન્ટસ પોતાનો એ તો ઘર, દુકાન, જમીન-એ બધું ભાડે આપી દે છે, અને એમાંથી જે પૈસા આવે ને, એમાંથી છોકરીઓને, છોકરાઓને ભણવા માટે મોકલે છે, કે એમનું ભવિષ્ય સુધરી અને સારું રે. તો જેના કારણે આ રીલ નીકળી ને તો તો કેટલું ખરાબ સાંભળવા જેવું છે કે આ બધા સુપર સ્ટુડન્ટ જે છે ને, તો સ્ટુડન્ટ કરી. એક છેલ્લી તારીખ હતી ને, પરીક્ષાની. તો એના બે દિવસ પહેલા પણ એક સ્ટુડન્ટ છે. વર્ષ હવે ને. ું પ સ પણ સહન કરી શકે બાકી કરે છે. જે લોકો સહન કરે, એ લોકોને આપણે ઘરે સરસ, એકદમ આપને લોકો લોકોને.
ના, ના, સાચી વાત છે ને. આમ બી હવે કેવું લઈ ગયુ છે આખું વરસ! જ્યારે મા-બાપ ટ્યુશન ની ફી ભરતા હોય ને, ખાલી આ એક એક્ઝામ પર આખું એમનું ફ્યુચર અટકેલું હોય. એટલે એ બી થોડી ઓકવર્ડ વાત છે, કેમ કે પહેલાના જમાનામાં કેવું હતું? બધા સબ્જેક્ટ નું સિમિલર બધાનું વેલ્યુ ગણાતી અત્યાર તો બસ જીમાં કેટલા ટકા છે નેટમાં કેટલા ટકા છે એના પર જ એ લોકોનું આગળનું ફ્યુચર ડિસાઈડ થાય છે એટલે મને તો આ વસ્તુ બી થોડીક એવી દુઃખજનક લાગે છે કે છોકરાઓ એ સબ્જેક્ટ બધા મહેનત કરવાની પણ રિઝલ્ટ ખાલી એક પે ઉપર પરથી જે એમનું નક્કી થાય છે એટલે એ બી બહ અઘરી વસ્તુ છે એમ એ લોકો માટે
હા જે લોકો એ પેલું કહ્યું છે ને કે અ આ સિસ્ટમ આપ પછી તો એ લોકો તો પ્રોફેશનલ જ ધંધો ચાલુ કરી દીધો હોય ને એવું લાગે છે કારણ કે છોકરોઓ પાજેટીવ તો છોકરાઓને લખાઈ ગયેલું કારણ કેે છોકરા શું કરે બેસી રલા હતા તો મેં એ લોકોને એવું પૂછ્યું કે ભાઈ તમારી ફી કેટલી છે ક્યાં સુધી ભણવાનું કેવી રીતે હોય છે તો એ લોકો એવો જવાબ આપે કે મેડમ અમા ઈ તો સત્તર હવે તમે વિચાર કરો એક છોકરા પાસેથી સત્તરસો રૂપિયા એ લોકો લે તો વીસ લાખ કે સાડા એકવીસ લાખ છોકરાઓએ હમ હમ બોલું છે તો એ લોકોને કેટલી કમાણી થઈ હશે અને એટલા બધા એ લોકો ન આવક થયયો છે એમાંથી જે ક ફોર્મ ભર્યું એટલાય તો લગભગ બધાએ એક્ઝામ પણ નથી આપી તો ફોર્મ આટલા ભરાયા હતા તો આ એક જાત નો શિક્ષણ છે ને એ બિઝનેસ બની ગયો છે એ હોની ગયો જે કીધું ને હમણાં કે અ પેલે કેવું હતું કે તમારે આખું વર્ષ ભણવાનું એમાં પસ્તટેજ આવે એના આધારે તમને આગળ મેડિકલ એમાં અ તમને એડમિશન મળે એ સિસ્ટમ જ ખરેખર સરસ હતી આ નવી જે નીતિ આવી છે એમાં ટોટલી શિક્ષણ નો બિઝનેસ ચાલે છે કે તને તારી સંસ્થા ને કેટલા પૈસા ન આવો કેટલા રૂપિયા ન આવો તારી સસ્તા ને કેટલા રૂપિયાો આવક ભ તો આ રીતે લિટરલી બિઝનેસ જ ચલાવે છે આટલી મોટી સંસ્થા અને આટલું બધું સ હોવા છતાં પેપર ફૂટી જાય એટલે પેપર ફોડવા વાળા પણ ખીવા લોકો આપણને સાંભળીને દુઃખ થાય કે જે લોકોએ પેપર કાઢ્યો ને તેજ લોકો પેપર ફોડી કાઢ્યું. ત્રીસ લાખ માણસે ત્રીસ લાખ રૂ તો બઉ ખરાબ બાબત કેવાય આ બાબતને.
એ બહુ ખરાબ એટલે બહુ ખરાબ કેવાય ને કે મધ્યમ વર્ગ ના છોકરાઓ બિચારા ખબર છે કે એમના પૈસા કેવી રીતે લાવતા હોય છે મા બાપ કેટલી મજૂરી કરીને મહેનત કરીને આખા વર્ષની ફી ભેગી કરતા હોય. અને પેલા તો કેવું હતું નીચે તો જમાનું જ ન અત્યારે તો નર્સરીમાં હોય કે સિનિયર જુનિયર માં ત્યાંથી છોકરાઓને ટ્યુશનમાં મુકવાનું ચાલુ કરી દેવામાં આવે છે એટલે અત્યારથી જે એ લોકો ન ભણવાનું એટલું બધું આપવામાં આવે છે કે ટ્યૂશન વગર તમાર છોકરું ટ્યૂશન નથી જતું કેમ નથી જતું. ટ્યુશન તો મોકલવું જ જોય યાર પણ પહેલા નતા ભણતા દસ માં એને ત્યારે ટ્યુશન કરતા ત અત્યારે તો નર્સરીથી ચાલુ થઈ જાય પછી તો ભણો ત્યાં આજે ટયુશન ટ્યુશન ટ્યુશન પેલા તો સ્કૂલ માં પણ એટલું સારું એજ્યુકેશન આપતા હતા ટ્યુશન જરૂર નથી પડતી અત્યાર સ્કૂલમા એજયુ ટેસન કાપ છતાં બી એક દરેક પેરેન્ટસ નું દરેક સ્ટુડન્ટસ દેખા દેખી મા એક છેલો પડી જશે. હમ પેઢી જાય છે તો મારે બી જવું પડશે ટ્યૂશન હું ની હોય તો બધા મારી ઉડાવશે ને એ બધું ચાલ કોમ્પિટીશન
તમે કીધું ને બરાબર વાત છે કે જ્યારે મારા દીકરા દીકરી સ્કૂલમાં મુકેલા હતા ને તો એ સ્કૂલમાં એવું હતું કે તમારે છોકરાને ટ્યુશનમાં ન મોકવા. પછી બે ચાર વર્ષ થયાં ને તેનું ટ્રસ્ટ બદલાઈ ગયું તો ટ્રસ્ટમાં જે ટ્રસ ને સરસ એટલા બધા એકદમ એજુકેશન મળીને તો એમને. એટલે મેં કમ્પ્લેન કરી કે ભઈ મારો છોકરો બરાબર ભણતો નથી છે. તો એ ટ્રસ્ટે જ મને સામે થી કહી દીધું કે બેન ટ્યુશન મોકલી દો ને એટલે બે જગ્યાએ. ને તો પાયો પાકો થઈ જાય એટલે હું છે ને એ ખબ શોખ પણ કે હવે આ છે સ્કૂલમાં આપણને પ્રેફરન એવું થ હોયથ કેપેબલ છે નહી કેપેબલ હોય તો છોકરાઓ કરું સ્કૂલમાં ટીચર પૈસા લઈને અ પ લઈને ફોર્માલિટી કરીએ એટલે એ જે સ્કોલર છોકરાઓ હોય જેની સમજ પડે કે સમજ પડે બધાને સમજ ના પણ પડે કારણ કે બધા છોકરાઓ સરખા હોતા બધા ને પાવર સરખો નથી હોતો તો અર્ધન એ સમજ પડેને અર્ધ ના બે ત્રણ વાર એક્સપ્લેન કરવું જોઈએ તો એવું તો કઈ મળતું જ નથી. એટલે હું માનું છું કે આ નવી જે શિક્ષણ પ દતી આવી છે ને તે બધી ઝીરો છે ઝીરો.
નાના સાચી એમાં કેવું છે જે કામ કરવા વાળા માણસો છે ગરીબ લોકો છે એ લોકોને ભણવું હોય. પણ પેલા જેમ સરકારી સ્કૂલમાં સારું એજ્યુકેશન હતું હવે એવું થોડું ઘણું ઓછું થય ગયુ છે બધા. ની એવુ સરકારી સ્કૂલમાં તમે ભણી જ ના શકો તમે પ્રાઈવેટ સ્કૂલમાં ભણો. તો તમે સારું એવું એજ્યુકેશન લઇ શકો કે એના કારણે બી ઘણું બધું વર્ગ એવું છે જે ભણ્યા વગર. રહી જાય છે કેમ કે એમના ગવર્મેન્ટમાં જોવું નથી પ્રાાઈવેટ સ્કૂલોની ફી પોસાતી ન થી એટલે કેટલીક વાર ઈચ્છા હોવા છતાં બે લોકો એ તરફ નથી વળતા. કેમ કે આમ જોવા જઈ તો ભણવું ખુબ જરૂરી થઈ ગયું છે કેમ ડગલીને પકડી મોબાઈલ થી માની બધામાં બધી વસ્તુમાં થોડું ઇંગ્લિશ બી આવડવું જોઈએ તો થોડું ઘણું મેથસ બી આ આવુ જોઈએ એટલે એ બધું જરૂરી છે એટલે આમ જોવા જઈ તો ગમે તેમમ કને તમારે એજ્યુકેશન તો લેવું જ જોઈએ.
હા હા એજ્યુકેશન લેવાની વસ્તુ બરાબર છે પણ એજ્યુકેશન સિસ્ટમ છે ને એ સિસ્ટ ટમ જ આખું ખોટું છે હું તો એમ કહું છું કે એવું હોવું જોઈએ. કે જે ગુજરાતી સ્કૂલમાં સરકારી સ્કૂલોમાં જે લોકો ભણે હોય ને તે તેના પર. અ નેવું ટકા સુધી રાખવું જોઈએ. ધા જ પેરેન્ટ્સ પોતાના છોકરાઓને ગવર્મેન્ટ સ્કૂલમાં મુકશે ગવર્મેન્ટ સ્કૂલ ના ટીચરો શું કરે છે ખબર છે. સવાર થી આવે છે, સાઈન કરે છે, છોકરા ભણ્યા ન ભણ્યા, એ બાબતે લોકોન કઈ હોતું, જ નથી. લે છે ઘ જતા, બેકાઉસે છોકરા જેટલા નથી, હોતા, તો એ લો. કો પણ શુ કરે, એટલે હું તો એવું માને છું, કે ગવમેન્ટ સ્કૂલના છોકરાઓને, ના ફ. અથ, તો નાઇન્ટી જેટલી સીટો એ લોકો, માટે રિઝર્વ આપી જોઈ. બાકી જે સીટો હોય, ને તે અધર સ્કૂલો માટે રાખવી જોઈ, તમે જુઓ તો ગવર્મેન્ટ સ્કૂલમાં. આખો રાખડ ફાટી નીકળશે પણ બધાને જ કેવું છે, કે ભાઈ મારી પાસે. પૈસા છે, તો હું, શું કરો મારી છોકરી. છોકરા સારી સ્કૂલમા ન મૂકવું, એટલે બધા જ શું કરે કે. પૈસા હોય, અને ન હોય, ન હોય તો વ્યાજે લઈને ઉધાર લઈને કઈ. પણ વ્યવસ્થા કરીને એ છોકરાને પ્રાાઈવેટ સ્કૂલોમાં પણ મોકલે છે, ટ્યુશનોમાં પણ. મોકલે છે. અને જે વસ્તુ જોઈએ, તે બધી પૂરી પાડે છે, પણ એ પૂરી પાડતા પડતા બિચારા મા બાપ. સ્થિતિ છેને એટલી બધી કફોળ થઈ, જશે ને કે વાત ન પૂછું.
ના ના સાચી વાત છે, કેમથી કેવું છે, કે હવે થોડું ઘણું સરકારી જાગૃત થઈ શકે. એવું લાઇક એજ્યુકેશન, કદી છે એજ્યુકેશનની ફી. ગરીબી રેખા નીચે આવતા હોય, મધભાગના લોકો એ, લોકો એનું ફોર્મ ભરી, અને છોકરી. જે સ્કૂલમાં સારી સ્કૂલમાં જોયતું, એ સ્કૂલમા એ લોકો એડમિશન કરાવ, શકે છે. ફર્સ્ટ ધોરણ થી, એડમિશન પ્રોસેસ બધી કરવાની હોય છે, એમાં બધા ડોક્યુમેન્ટ. જનું હોય, તમા ગમતી સ્કૂલ ના નામ લખવાના હોય છે, આવક ન. ફાધરનુ મધરનુ બધું મૂકીને એટલે ગવર્મેન્ટને લાગે, કે ના ચલ આ છોકરાને ભણવું છે સારી સ્કૂલમા, તો એ લોકોને એનો અધિકાર મળે એ માટે બહુ આવી એવું છે, કે જેના કારણે સારા સારા હોસિયાર બાળકો, બી સારી સ્કૂલમા જઈ શકો છો.
હમ, તમે જે આરટીઆઈ નું કીધું ને એ મને ધ્યાન છેમ છે, ને એકર ન્યુઝમાં કે પેપરમા પણ જોયયો, હતું. કે આરબી હેઠળ, એક થી આઠ ધોરમાં ભડતા જે છોકરા હોય, ને તે લોકોને ફ્રી એજ્યુકેશન આપવા આવે સારી, સારી સ્કૂલો, પણ આ રિઝર્વ સીટો લોકો માટે રાખે છે. કે ત્રણ ચાર સીટો હોય, ને તેવી રાખે છે, તો આપડ એક બહુ સરસ વાત છે તમારી સાથે એજ્યુકેશનમા વાત કરીને ખુબજ મજા આવી, ફરી આપડે બીજા કોઈ ટોપિક પર વાત કરશું.
હા, આવજો.
આવજો.